હેલો
હા, બોલો શું કરો છો મજામાં?
બસ મજામાં, બસ મજામાં
હમ, બોલો કેવું ચાલે ઘરે બધા મજામાં?
હમ બધા મજામાં છે. હમ આજે એક સારો વિચાર આયો તો તમને ફોન કરું
બોલો ને બોલો શું થયું?
હ, પર પરિવાર વિશે વાત કરવી હતી કે જીવનની સૌથી મોટી. એ આપડ પરિવાર છેને.
એકદમ સાચી વાત, હો તમારી.
હમ.
જ્યારે જીવનમાં બધું સારું ચાલતું હોય, અને ત્યારે ઘણા લોકો સાથે હોય છે, પરંતુ મુશ્કેલી આવે નથી. તો શું કે સૌથી પહેલા આપણા લોકોની ચિંતા આપણા જે લોકો હોય, એ જ પહેલા આપણી ચિંતા કરે, આપણને સંભાળે પછી હિમત, આપે એ પરિવાર જ હોય, બીજું કોઈ ના હોય, પરિવાર માત્ર સંબધો નું નામ નથી, પરંતુ શું કહેવાય વિશ્વાસ, પ્રેમ અને સહયોગને જીવંત આપતું એક સ્વરૂપ કહેવાય.
હમ હા, ઘણી વાર આપણે રોજિદા જીવનમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છે ને કે પરિવાર નું મહત્વ સમજાતું જ નથી, પરંતુ જયારે થોડો સમય પરિવારથી, દૂર રહેવું પડે ને ત્યારે સમજાય કે પરિવારની હૂંફ સાથે ને વાતો કરવી એકબીજાની ચિંતા કરવી અને નાની નાની ખુશીઓ વહેચવી કેટલું નઈ?
હા, પરિવારની સૌથી મોટી વિશેષતા એ છે, કે અહીં આપણને કોઈ શરતો તો વગર સ્વીકારાવા મતલબ સ્વીકારવા મળે છે, સફળતા મળે છે, અને ખુશી પણ વહેંચવામાં પરિવાર જ હોય છે, આપણી સાથે નિષ્ફળતા મળે તો બી આપણા જોડે એ જ લોકો ઉભા હોય છે, અને આપણે પ્રેરણા આપનાર પરિવાર જ હોય, આપણો
ઘણી વખત જીવનમાં એવો સમય આવે છે, કે જયારે નિર્ણય લેવો મુશ્કેલ લાગે ત્યારે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવાથી નવી દિશા મળે છે. દરેક વ્યક્તિ નો અનુભવ અલગ હોય છે, અને અનુભવ આપણને વધુ સમજદાર બનાવે છે.
હમ, એકદમ સાચી વાત પરિવાર આપણને માત્ર સહારો નથી, આપતો પણ જવાબદારી પણ શીખવે છે, ઘરમાં એકબીજાની મદદ કરવી સૌની લાગણીઓનો આધાર કરવો અને શું કહેવાય બધી જ, સમસ્યાનો ઉકેલ લાવો એ બી પરિવારનો જ શીખ ઉપજ પણણ
હા, પરિવાર તો સાચી વાત છે, કે દરેક મુશ્કેલથી આપણને બહાર કાઢવા માટે પરિવાર જ જરૂરી છે. હમમ.
એકદમ સાચી કરતો તમારી. મતલબ સુકેે. ઘણી વાર આમ શું કે, એવું માનવામાં આવે કે શક્તિ માટે. માટે માત્ર પૈસા કે હોદ્દું, પરંતુ વાસ્તવમાં માનસિક સ્થિતિ કેહેવાય એ સૌથી મોટી શક્તિ, આપે શક્તિનો સૌથી મોટા આધારત પરિવાર છે
હા, ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય ત્યારે વ્યક્તિ, બહારની મુશ્કેલીનો પણ આત્મવિશ્વાસથી સામનો કરી શકે છે, પરિવાર ન વિશ્વાસ વ્યક્તિના આત્મવિશ્વાસ ને અનેક ગણ વધારી દે છે.
હમ, એકદમ સાચી વાત હ, તમારી એ, તો જરૂરી જ છે.
હ, જીવનમાં શું કહેવાય, આમ દરેક વ્યક્તિ એક જ જગ્યાએ આમ જોઈએ તો એ નિસ કોચ પોતાની, શું કે લાગણીઓ વ્યક્ત કરી શકે પરંતુ એવી જ પરિવાર એવી જ જગ્યા છે, કે જ્યાં વ્યક્તિ પોતાની પોતાની ખુશી પોતાનું દુઃખ પોતાનો ડર જે હોય, અને એ બધું ખુલે એમ કહી શકે
હમ હા એટલે તો કેવાય છેને, કે પરિવાર માત્ર સાથે રહેતા લોકો ન કમું નથી એમ સાથે રહેેવું એ જરૂરી નથી, પરંતુ જીવનનો અર્થ અને શક્તિ આપું સૌથી મોટું આધાર સ્તંભ છેને, હ
હમ સાચી વાત છે, મારા મત પ્રમાણે નહીં, પણ શું કેહેમ મુશ્કેલ ખેલીઓમાં, તો પરિવાર મહત્ત્વનું એમ વધુ સ્પષ્ટ દેખાય છે કે જેમ કે પર રોજિંદા જીવનમાં છેને, એ કોઈ પરિવાર સ સતત આપણને મજબૂત બનાવે સવારની શુભેચ્છા હોય, કે બેસીને ચા પીવાની હોય હોય, કે દિવસના અનુભવ શેર કરાય બધું મનને શાંત આપે લોકો
સાચી વાત ઘણી, વખત લોકો મોટી સફળતા પાછળ દોડતા દોડતા ઘણી ના ની ખુશી ભૂલી જાય છે, પરંતુ જીવનનો સાચો આનંદ તો ઘણી વાર પરિવાર સાથે બધી સામાન્ય ક્ષણોમાં જ છુપાયેલો હોય છે.
હા, એકદમ સાચી વાત છે, સાથે બેસીને ભોજન કરવું હસવ વાતો કરવી પછી કોઈ, ગેમ રમ કે પછી સાંજે પડેને થોડો સાથે બેસીને સમ પસાર કરો આ બધું પરિવારના સંબંધોને વધુ, આમ મજબૂત બનાવી દે
હ, પરિવારમાં દરેક વ્યક્તિ નો સ્વભાવ અલગ જ હોય છે કોઈ શાંત હોય, કોઈ ખુબ બૂલ હો હોય, કોઈ ઝડપથી નિર્ણય લેતું હોય, કોઈ વિચાર કરીને પગલું ભરતું હોય આ વિવિધતા, જ પરિવારને સુંદર બનાવે છેને.
અને આ જ વિવિધતા આપણને સહનશીલતા શીખવે છે, કે દરેક વ્યક્તિ આપણણા જ જેવી નથી હોતી, છતાં સૌનસીિક કરીને આપણે સાથે રહેવું જોઈએ, પરિવારની સૌથી મોટી ખાસિયત જ આ છે.
હમ એક વાત ધ્યાનમાં આવે છે, કે ઘરમાં સારા શબ્દોનું ઘણું મહત્વ હોય છે, પણ એમ થી, બોલેલા થોડા શબ્દો પણ આખો દિવસ ખુશ કરી શકે ને
હા, ખરેખર ક્યારેક માત્ર આપ તમે સારું કર્યું, હ ચિંતા ના કરશો તમે તમારી અમે તમા મારી સાથે છે, આવા શબ્દો બી ક ને, તો બી કોઈ વ્યક્તિને હિંમત આપી શકે
હ પણ, જો ને આજના સમયમાં, તો દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે. પરંતુ, જો થોડી વાર પરિવાર માટે થોડો સમય નક્કી કરવામાં આવે તો સંબંધ, તો વધુ મજબૂત બની શકે
હા, સમય સૌથી કિંમતી ભ બેટ છે, પરિવારને આપેલો સમય ક્યારે આમશે ફોકટ મના છેે. જે પ્રેમ વિશ્વાસ અને સમજણ વધારવામાં મદદ કરે છે.
હા. ઘણી વાર મતભેદો પણ થાય છે, શું મતભેદ હોવાનો અર્થ સંબંધ નબળો હોવો, તે
બિલકુલ નહી, મતભેદ સ્વાભાવિક છે, તો બધાને વચ્ચે થતા હોય મહત્વની વાત એ કે, તેને શાંતિથી અને સમજદારીથી ઉકેલવામાં આવે, ને તો એ સાચી વાત કેવાય એમ જ્યાં વાતચીત ચાલુ રહે, ત્યાં સંબંધો ટકી રહે પછી, વાતો બંધ થઈ કરી, દે તો એ વધારે સંબંધો બગાડે
હમ, પરિવારને આપણને માફ કરવાનું પણ શીખવે છે, દરેક વ્યક્તિથી ભૂલ થાય છે, પરંતુ એકબીજાને સમજવા ભાવના સંબંધોને લાંબા સમય સુધી જીવંત રાખી શકે છે.
હા, સાચી વાત છે, અને માફી માંગવી પણ એટલી જ જરૂરી છે, કોઈ ના માફ કરજો ઘણા, મોટા અંતરથી દૂર કરી શકે છે.
હા, નહી પરિવાર નો સૌથી મોટો આધાર વિશ્વાસ છે, જો વિશ્વાસ મજબૂત વાય ને, તો ઘણી મુશ્કેલીઓ સળ બની જાય છે.
હા હા, સાચી વાત વિશ્વાસ શું કહેવાય એક દિવસમાં બનતો નથી, પણ તે રોજના સારા વર્ત પતન સારા શબ્દો, તમે બોલો પછી એકબીજાને પ્રત્યેની પ્રામાણિક તર આમ ધીમે, ધીમે મજબૂત બનાવે.
હા, હ પરવાર આપણને વિશ્વાસ, એક દિવસમાં નથી, બનતો પણ રોજના, સારા વર્તન સાચા શબ્દો અને એકબીજા પ્રત્યેની પ્રામાણિકતા દ્વારા ધીમે, ધીમે મજબૂત, બને છેને.
હમ, પરિવાર આપ આપણને માત્ર જીવન જીવવું નહીં, પણ જીવનને માણવું એ પણ શીખે છે.
બિલકુલ સાચી વાત છે, કારણ કે અંતે જીવનનો સૌથી સુંદર દ ઘણી વાર પરિવાર સાથે જોડાયેલ હો, છે.
સાચી વાત છે, હા વ્યક્તિ જ્યાં જન્મે છે, ત્યાં તેનું સ્થાન પ્રથમ શિક્ષણ પરિવાર જ મતલબ આપે છે, બોલવાની રીત વડીલોનો આદર નાના પ્રત્યેનોો પ્રેમ પછી તમે સચ્ચાઈ ક. રી બોલો છો, સસ્તા પછી જવાબ જવાબદારી જેવી બાબતો ઘરમાંથી જ, આપણને શીખવા મળે છેને.
સાચી વાત છે, શાળા અને સમાજ તો આપને ઘણું બધું શીખવે જ છે, પરંતુ જીવનના પૂત મ્યો કેવી રીતે બોલવું ચાલવું કોઈ સાથે કેવો, આધાર કરો કે પરિવાર જ શીખવે છે. આ મૂલ્યો જીવનભર વ્યક્તિ સાથે રહે છે, કે તમે નાનપણથી જેવું હોય એવું તમે મોટા થઈને, પણ તમારું વર્તન એજ રહે છેને.
સચી વાત પર પર પરિવાની એક સુંદર વાત, એ છે. કે અહીં, દરેક વ્યક્તિ એકબીજાની સફળતા માં ખુશ થાય છે. અને જયારે, ઘરમાં કોઈ સભ્યને સફળ તા મળે ને, તો ત્યારે આખો પરિવાર આમ ગર્વ અનુભવે અને બહુ ખુશ થા થાય
હમ, અને જો કોઈ થ જાય, તો પરિવાર તેને દોષ આપવાને બદલે હિંમત આપે તો તે વ્યક્તિ ફરીથી આત્મવિશ્વાસ સાથે, આગળ વધી શકે છેને.
હા એકદમ સાચી વાત છે, ઘણી વખત એક સારો શબ્દ પણ કોઈ વ્યક્તિને નવી, આમ ઉર્જા આપી શકે એ પરિવાર હોય, તો આમ શક્તિ બી આવે ને એમને
હમ્મ. આ જે ટેકનોલોજીનો સમય છે, બધા પો પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહે છે, તમને શું લાગે છે, કે આનું પરિવાર પર પ્રભાવ પડે છે.
ટેકનોલોજી મારા મતે ખરાબ નથી, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય જરૂર. જો એક જ ઘરમાં બધા સાથે બેઠા હોય, વાતચીત ન થતી, હોય ને. બધા ફોનમાં જ વ્યસ્ત હોય, ધીમે ધીમે એમાં છેને, સંબંધોમાં અંતર આવે જાય કે લોકો દૂર થતા, જાય એકબીજાથી
હમ્મ, એટલે જ દિવસમાં થોડો સમય એવો હોવો જોઈએ, કે જયારે બધા સભ્યો કોઈ, પણ સ્ક્રીન વગર એટલે કે મીન્સ કે મોબાઈલના ઉપયોગ, વગર એક બીજા સાથે વાત કરે તો સારું રે
હા, દિવસના થોડાક મિનિટ પણ સંબંધોને મજબૂત બનાવવા માટે પૂરતો હોય છે, એ હીને, કે તમે આખો દિવસ ક ના જ યુઝ કરો એવું નહીં, પણ થોડો સમય કાઢવો જોઈએ જે દિલને શું કેમ સમય દિલ થી, પસાર કરો તો સારું એમ
હમ પરિવારમાં તમે એકબીજાના વખાણ કરો એ પણ જરૂરી છે, ઘણી વખત લોકો બહાર ના લોકો ની પ્રશંસા કરે પરંતુ પોતાના ઘરના, સભ્યોને સારું કર્યું કહેવાનું ભૂલી જાય છે.
હમ, સાચી વાત છે એ તો જરૂરી જ છે, પરિવારમાં તો બધું હમ
સારું સારું ચલો હું, મારે બાર જોવાનું છે
હા, હા ચલો ત્યારે ફરી મળ્યા
ચલો ચલો, હા તમે આવજો મારા ગેસ્ટને હા, હા
ઓકે, હા બાય